હેલો.
હા, બોલો.
કેમ છો?
મજામાં તમે?
બસ અમે પણ મજામાં. શું કરતા હતા?
કઈ નઈ બેસેલી હતી.
હમ્મ. આજ આપણે દિવાળી પર દિવાળીનો ટોપિક છે, આમ દિવાળી ઉપર વાત કરીએ.
હા બોલો.
સાચી વાત કે નહીં તમાર દીવાળી ગમે છે કે નહીં ગમતી? હેલો, હા તમને તમને દિવાળી ગમે છે? હલો.
હા, બો ગમેં મને તમને?
ગમે, મને પણ બહુ ગમે છે. બે મહિના પેલા મેં ખરીદી કરવા માંટે જાઉં.
એવું.
બહુ ખરીદી કરી છું. એવું છે કે પહેલાં બધું હું ઘરની બધી બી સાફ સફાઈ કરું છું.
હા, સાફ રહેશે તો બધું લક્ષ્મી અને બધું સરસ જોવાશે ને.
સાચી વાત કે નહી?
હા.
દિવાળી આ મને બહુ જ ખુશી થાય એના માટે મેં બે મહિના પહેલાં ઘરની બી સાફ સફાઈ કરી નાખું. ને મે પોતે જાતે કલર બી કરી નાખું ગરબા એ બધું ને એટલું બધું સરસ ઘર તૈયાર કરું છું ને મને બહુ સારું લાગે ને મને મજા પણ આવે.
બરાબર.
ને પછી આપણે ભગવાન ની બી હું સાફ ભગવાનને બી બહુ ખરીદી કરું છું ભગવાનને માટે બી ગમે તે વસ્તુ લાવુ છું. તમને બી તમે બી ખરીદી કરતા હશો ને?
હા કરી છી ને અમે પણ.
પછી આપણે ઘરનું ઘરની બધી સાફ સફાઈ કરે ને તૈયારી કરે પછી આપણે માટે બી આપણે સો કો માટે બી ખરીદી કરવા આપણે બહાર જઈએ. ઘરનું કામ આમ પતાયને ટાઈમ નિકાળી ને આપણે બહાર જવું જ પડે ખરીદી કરવા માટે હાચી વાત હે કે નહીં?
હા બરાબર.
સાચી વાત. પછી આપણે દિવાળી આવે તો કેટલા બધા આપણે સગા સંબંધી આવે છે. આપણે ભાઈ નણંદ બધા આવે તો આપણે કેટલું બધું ગમે છે હેને? એકબીજા એક એકબીજાને બધા મીઠાઈ ખવાડીએ નાસ્તો આપણે ઘેર નાસ્તો કરીએ બધા નાસ્તો આપીએ. અલગ અલગ તરહ ની આપણે મીઠાઈ લાઇએ હાચી વાત હ કે નહી?
હા બરાબર.
એના માટે આપણે બધા માટે દિવાળી આમ સારું તૈયાર કે ત તૈયાર કે કેવ કેવાય હાચી વાત હ કે નહી?
હા.
તમે બી ખરીદી કરો છો?
હા કરી છી ને અમે પણ જેમ કે ચાંદીને લક્ષ્મી એવું કઈ કઈ વસ્તુ લેવા જઈએ.
હાચી વાત આપે હાચી વાત દિવાળીના પેલા આપણે ધનતેરસ આવે ને એના ધીમે આપણે ચાંદી ખરીદીએ ચાંદીનો ચીકો લક્ષ્મીનો તો બહુ સરસ કહેવાય આપણે ઘરના માટે.
હા બરાબર
હાચી વાત હે કે નહીં? પછી આપણે એક નમક ઓર ઝાડુ બી આપણે લઈએ ને તો લક્ષ્મી નો વાસો કેવા આપણા ઘર નાં અંદર
બધું સજાવા જ કરીએ ઘરને તોરણ થી એવું બધું કલર મારીએ બધી સાફ સફાઈ કરીએ
હાચી વાત છે તે તોરણો બોરણ બી સજાવટ કરીએ તો બહુ મજા આવે આપણે
હા.
હા જી ને મિત્રો તમને ખબર છે? હા હાચી વાત હે. ને દીવાડી આપણે કેટલા બધા દીવા લગાવીએ ઘરના અંદર હે બાર ને ઉપર રોશની લગાવીએ. રોશની બી આખું ઘર સજાવે ને તો બહુ સારો લાગે.
હા
સજાવટ કરીએ આપણે દીપક જલાઈએ. સવારે મેં ઉઠીને પઇ પાછા આપણે દીપક જલાઈએ તો બહુ મજા આવે ને કેટલો બધો આપણો ઘર સુંદર દેખાતો હશે નઈ?
હા બરાબર.
એ એના માટે આપણે દિવાળી બહુ સરસ તહેવાર આપણે રાજસ્તાની લોક તો બહુ ખુશી મનાય આપણે જેવુ તો રાજસ્થાની લો હોય ને એના માટે તો દીપાવલી નો તહેવાર બહુ સરસ કહેવાય
હા
ને એ લો ખરીદી બી બહુ કરે છે. ને છોકરા
માં જઈએ ત્યારે બઉુ બધું ખરીદી છે કે જેવું તોરણ બધું મૂર્તિઓ સેની ફોટાઓ બધું ખરેદે છે ને
છોકરા ની બી મજા આવે ફટાકડા લેવાની કેવો કરતા હોવે
હા બરા જા જાતના ફટાકડા લે
સાચી વાત મહિના પહેલા ખુશ થઈ જાય મમ્મી દીપાવલીી આવવાની છે મારે ફટાકડા લાવવાના છે બંદૂક લાવવાની છે પેલું લાવવાનું છે કેવું કરતા હોવે
હા હા બોરાબર
હાચી વાતે કે નઈ ના આપણે ફટાકડ તમે જોયો કોઈ દાડે કેટલુ મોટા બી બમ આવે તો આપણે એટલા મોટા હોય છોકરો છોકરોને બમ નહીં હાલવાના હોય નાના નાના બમ આવે છે ને એ હાલે તો આપણે છોકરો માટે સારો કેવાય
હા બરોબર
સાચી વાત હે કે નહી?
હા.
તો વા
હમ
ના આપણેે આપડ ફટાકડામ તમન ખબર છે એ એટલું બધું મોટું ફટાકડુ દેરાની જેટાણી નો ફટાકો છોડીએે ને તો કેટલું બધું આપણે દાહ ફટાકડો આમ નાચ કરે.
હા.
તો ફટાકડાથી બહુ બીક લાગે. એના માટે મે તો મારા છોકરા માટે લાઉ છું ને તો નેના નેના ફટાકડા લાવ કોઈ દાડા મોટા બમ જેવા ફટાકડા નહીં લાવતી, મને ફટાકડાથી બઉ બીક લાગે. તો બી છોકરા તો રડ રડ કરે મને છોકરાને બીક ની લે આપણા લોકોને બીક લાગે લા ગે કે સોકરાને ભીક નહી લાગતી. હાચી વાત હે કે નઈ?
હમ્મ.
હમ્મ. કમે એ લાતા હસોને?
હા?
તમે બી ફટાકડા લાતા હશો ને છોકરા માટે? તમારા છોકરા નઈ કઈ કેતા હશે? હાચી વાત હે ને? છોકરો માટે તો દિવાળી નો તેહવાર સારું કેહેવાય આપણા માટે બી એક મહત્વપૂર્ણ તેહવાર છે દિપાવલીનો, હાચી વાત હે કે નઈ? એનાથી આપણે કેટલી બધી ખરીદી કરીએ છે રોજ બજાર જઈ કામ પાલેને તો બહુ મજા. આવે આપણે સજાવટ બી ઘરના અંદર કેટલી બધી કરીએ આપણે. હાચી વાત હે કે ની?
હા બરાબર.
આપડણે એટલી બધી ખરીદી કરીએ, સજાવટ કરીએ તો આપણે